દસરી કે શાહી
જય શ્રી કૃષ્ણ કેમ છો
કેમ છો ભાઈ તમે
હું મજામાં છું તમે કેમ છો
બસ ભાઈ મજામાં શું છે તમારી ત્યાં વરસાદ
વરસાદ હમણાં ઓછું થઈ ગયું છે વરસાદ તો તમારી ત્યાં
અમારે ત્યાં તો વરસાદ છે મુશળધાર વરસાદ આવે છે આજે તમે શું લાવ્યો છો મિરભાઈ નવું વિષય
આજે હું કોરોના વાયરસ વિશે વાત કરવાનો સોચતો હતો
અચ્છા કોરોના વાયરસ માટે તો ઘણી બધી છે આ વાત આ વાત વાત કરવા તો ખુબ જ મજા આવશે
હ હા તેથી જ આ ટોપિક હું વિચાર કર્યો
કયો મિર ભાઈ શું લાવ્યા છો
હ અ આ કોરોના વાયરસ એક ચેપી રોગ છે જે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાયો. અતો આ રોગ સૌ પ્રથમ બે હજાર ઓગણીસ માં જોવા મળ્યો હતો. અને પછી મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
તો જે શું કેું છે મે અવાજ નથી આવતો.
હા હું કતો હતો કે બે હજાર ઓગણીસ માં કોરોના વાયરસ જ જ જોવા મળ્યો હતો.
તો એકદમ સાચી વાત કીધી બે હાજાર ઓગણીસ માં આપડણે કોરોના વાયરસ નું કહર જોયું. એનાથી કેટલી બધી બીમારી જોઈ હતી કેટલા બધા જનસંખ્યા આપડી કમ થઈ ગઈ. ઘણા બધા ઘરોમાં તો ખુબ જ વાતાવરણ ચેન્જ થઈ ગયો હતું.
હા એકદમ સાચી વાત કોરોના વાયરસ મુખ્ય તત્વે સ્વતંત્ર ને અસર કરે. છે અને વ્યક્તિની વ્યક્તિિત્વમાં ફેલાય છે તાવ ઉગ્રસ ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ તેના સામાન્ય લક્ષણો છે.
એકદમ સાચી વાત કીધી કેમકે તમારા વાતથી એવું લાગે છે કે જે તમને ઓવર કોરોના વાયરસ વિશે ખૂબ જ ખબર છે કેમ કે કોરોના વાયરસ એક એવી એવી બીમારીઓ ફેલાવી રહ્યા હતા એટલી રફતારથી ફેલી રહ્યા હતા એ ગુજરાત તમામ અન્ય રાજ્યોમાં ખૂબ જ તેજીથી એ એનું કહર મચાવી રહ્યો હતો તમને ખબર હશે કે જે કોરોના વાયરસ હતો એ આપણને એટલો એટલો એટલે નુકસાન પહોચો. આવ અને આપણની જે હાલત થઈ ગઈ હતી પછી. એનો જિ્મેદાર આપણે પોતે જ છે કેમકે જે ખાવા પીવાનું આપણે જે અ તાળિું હતું એ આપણે ખાવા પીવાયા હતા એકબીજાના કોન્ટેક્ટમાં હતા જેનાથી આપણને ખૂબ જ તકલીફ અને મુશ્કેલી થઈ હતી.
હા આ તો તમારી વાત એકદમ સાચી છે આ માટે હા આપણે જે મેદાર છીએ.
આપણેે જિ્મેદાર છે મીરભાઈ કેમ કે જીવનમાં છે ને જો આપડણે જો સ્વસ્થ રહેવું હોય એ નું કારણ આપણે પોતે જ જોઈએ સ્વસ્થ ખાવાનું સ્વસ્થ જગ્યા રહેવાનું એ જ આપણો એક મુખ્ય નિયમ છે. જેનાથી કોવિડ કોવિડ એટલે કોરોના વાયરસ જે ભારતમાં એટલી રફતારથી ફેલી રહ્યો હતો એને ભારતમાં એટલું નુકસાન કર્યું છે એટલા બધા ઘરોમાં એને અ છૂટા પાડી દીધા હતા લોકોને અને ઘણા બધા લોકોને તો ત્યાં ખુબ અંતિમ સંસ્કાર પણ થઈ ગયો હતો.
એકદમ સાચી વાત. તમે જોયા જ હશો કે જયારે કોરોના વાયરસ થયો હતો ત્યારે આખા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યા હતા.
તમને એકદમ સાચું કીધું કેમ કે જે લોકડાઉન એટલા માટે થઈ રહ્યો હતો સરકારનું નિયમ હતું કે કોઈ કોઈના કોન્ટેક્ટમાં નહી આવશે અને માસ્ક લગાવવો એકદમ ફર જયત છે જેનાથી આ કોરોના વાયરસને રોકી તો નહી શકાય પણ એને કમ કરી શકાય છે. કોરોના વાયરસ નું કહર એટલું હતું કે લોકોને તાપ બી હતી કે માંંધો બી પડી એમને પોતપ પોતાને એટલે સંભળવાનું ખુબ જ મુશ્કેલ થઈ જતે.
હા પછી જરૂરતમંદ તો દુકાને જ ખાલી ખુલી રહી હતી અને બીજા બધા બિઝનેસો બ બંધ કરવામાં આવ્યા હતા.
હા જે કોરોના વાયરસમાં જે તમે કીધું કે જે બિઝનેસ છે એમાં કઈ કઈ મેડિકલો અને કઈ કોઈ જગ્યાએ ઘણું બધું એવુ દુકાને છે જે જરૂર થી ઊભી રહી હતી એમાં ઘણા બધા વ્યાપારીનો એટલોું નુકસાન નુકસાન થઈ ગયો કે એમને આપણી કલ્પના બી નથી કરી શકીઅછે.
હા એના પછી તમે જોયા જશો કે આ સ્કૂલ શાળાઓ બધા બંધ કરીને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવી હતી.
ઓનલાઈન અભ્યાસ કરવુ શુરુ કર્યું પણ એમાં શું છે કે જે આપણ ને જેટલી મોટી અ જેટલું તેજીથી એ બહાર ફેલી રહ્યો હતો. એમાં તો ખૂબ જ એટલે લોકોને પરેશાની અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
એકદમ સાચી વાત કોરોના સામે આપડણે રક્ષણ માટે માસ્ક પહેરવું અને હાથ ધોવા પણ મુકવામાં આવ્યો હતો. જગ્યા જગ્યા સેનિટ જગ્યા જગ્યા સેનિટાઈઝર કરવામાં આવ્યો હતો.
એકદમ સરસ કીધું મીરભાઈ કેમકે જયારે કોરોના આવ્યો હતો તો એમાં તો લોકોને એટલે સેન સેનિટાઈઝનો વપરાશ બી વધાઈ ગયું હતું. તોને માસ્ક લોકોએ પહેરવાનું ફરજિયાત કર્યું. હત આ છોટા છોટા તમામ નિયમોમાં સરકાર સરકારે એટલું મોટું અ એટલે પડાવ લઈ લીધું કે લોકોને આ બીમારીથી બચવા માટે તાત્કાલિક એક કે એક જ વર્ષમાં વેક્સિનનો અ નિર્માણ બી કરી નાખ્યો હતો.
એકદમ સાચી વાત એકદમ સાચી વાત બધા લોકોને વેક્સિન લેવા ફરજીયાત થઈ ગયા હતા. અને દરેક જગ્યા ફિટનેસ સર્ટિફિકેટ કમ્પલસરી કરવામાં આવી હતી. તમે જોયા જશો કે કોઈ પણને એરપોર્ટ જવું હોય તો તેને તે લોકો માટે ફિટનેસ સર્ટિફિકેટ એકદમ કમ્પલસરી
એકદમ જરૂરી હતું કેમકે જે જે કાલ હતો ને જે જેવું આપણે સિચ્યુએશન હતી એના રિલેટેડ જ હું કું છું કે આમાં ખુબ જ તકલીફ થઈ રહી હતી.
હા, પછી તમે જોયા હશો કે જ્યાં પણ પબ્લિક જગ્યા હોય ત્યાં દરેક જગ્યા બે હાથ નો ડિસ્ટન્સ રાખવામાં પણ આવ્યો હતો.
હમ એમાં તો શું છે કે એમાં ખુબ જ એટલે સાવધાની રાખવામાં આવ્યો હતો અને નિયમોનું બી ખુબ જ પાલન કર્યું હતો.
હા. અને તમે જોયા હશો કોરોના મહામારીમાં આપણને સ્વચ્છતા અને આરો ગ્યને મહત્ત્વ સમજાવ્યું છે.
બ બરોબર કેમકે આજે કોરોના ન એટલું કહર મચી ગયું હતું હતું તો એમાં આપણને આટલું સ્વચ્છતા માટે પણ સરકારની અપીલ હતી પણ લોકો લોકો આટલી ગંદગી ફેલાવીને અને એનાથી ખૂબ જ દુષ્કાળ પ્રવાહર થઈ ગયો એમને.
હા. અને આ સમયગાળા દરમિયાન ડોક્ટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ સેવા આપી હતી. તે લોકો ઘણા બધા લોકોની સેવા પણ કરતા હતા.
હમ લોકો લોકો સેવા માટે તમે કહેશો કે તમને ખબર જ હશે સોનુ સૂદ જેવા માન અભિનેતાઓ લોકો બહાર આવે છે અને સેવા માટે મદદ કરી રહ્યા છે. અને એ મદદને એ જોઈએ કર કે કરીને તમે કહી શકો છો કે જે મદદ અને સેવાભાવી એ લોકો છે. એટલા તો કોઈ બી નથી કેમકે જે એ એમને જે લોકો માટે મહેનત કરી જે સફળતા મેળવી અનેને ખુબ લોકોને ઘરે પહોચાવાનું કાર્ય કર્યું ને એમને આપણને આભાર કરવું જોઈએ.
એકદમ સાચી વાત એકદમ સાચી વાત અને કોરોનાના કારણે વિશ્વની અર્થવ્યવસ્થા અને શિક્ષણ ક્ષેત્રે પર અસર પડી હતી
શિક્ષણ ક્ષેત્રમાં તો ખુબ જ અસર પડી ગઈ હતી કેમ કે જે આપ જે હાલત એ એ ત આપણા જે ભારતને એ વિકાસનું એને ખૂબ જ થમી ગયું હતું એકદમ એકદમ તમે કહી શકો છો એકદમ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી ભારતની લગભગ
હ હા અને તમે જોયા હશો કે ઓનલાઈન અભ્યાસ દ્વારા ઘ લોકો પર ખરાબ પ્રભાવ પડી છે કારણ કે દરેક છોકરાઓને મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા અને છોકરાઓ ભડવાની જગ્યા તે મોબાઈલ ફોનનોો ખૂબ જ ઉપયોગ કરતા હતા
એકદમ સાચી વાત કેમ કે ભણવાના ટાઈમે જે છોકરાઓ છે એનો દુષયોગ કરતા હતા કેમકે જે મોબાઈલ આપણને મળી શકે છે કે જે કોરોના કળમાં એ અ અભ્યાસ કે જે પરીક્ષાઓ છે એ બધું ઓનલાઈન થઈ ગયું હતું જે ઓનલાઈન માધ્યમથી બાળકોને નાના નાના પુત્રોને ફોન આપવામાં આવ્યો હતો જેનો કે એ લોકોએ દુષ્કાળ એ એ નો યુઝ કર્યું અને એમને ખુબ જ એટલે તકલીફ પહોંચાવી એમના કરિયરમાં
હા અને કેટલાક લોકો તો એ અ કેમેરા ઓફ કરીને બીજા કઈ કામ કરતું ગયા લાગે છે.
એકદમ સરસ તમને બહું એટલે અનુભવ છે કેમ કે તમને ખબર જ હશે કે જે જે પૂતરાઉ એટલે બાળકો લોકો છે એ ખુબ જ અન્યાય કરે છે એમના એ અભ્યાસ જ આયા અભ્યાસ તરીકે
હા પછી અ પછી ઓનલાઈન એક્ઝામ કરવામાં આવી હતી તેમાં પણ છોકરાઓ કોપી કરીને આન્સર કરતા હતા ખાલી
હા એ પણ એ પણ ઘણી બધી એવી સ્કેમ અનેને ફ્રોડ થય રહ્યું હતું કોરોના કાલમાં કોરોના કાલ વિશે તો શું કેવું કેમ કે તમને ખબર જ હશે કે આટલા બધા અ એવું હાલત થઈ ગયું હતું તમે કેવો તમને કેવું જરાક ખબર પડે છે કે કોરોના કાળમાં તમે શું ક્યા
અમે તો કોરોના કાળે અ આપણી ફેમિલી સાથે ખુબ જ ટાઈમ સ્પેન્ડ કર્યા. ખાલી
શું કેવો છો?
હા કોરોના ના દરમિયાન હું એ મારા ફેમિલી સાથે ખૂબ ટાઈમ સ્પેન્ડ કર્યો.
એકદમ સાચી વાત કેમકે જે ફેમિલી માટે આપણે જે ટાઈમ આપીએ છે એ પણ ખૂબ જ જરૂરી છે આજની ટાઈમ પર લોકો એટલા બિઝી થઈ ગયા છે એટલા કામમાં વ્યાપારમાં એટલા અ ઘણા બધા વ્યસ્ત થઈ ગયા છે જેનાથી આપણે આપને પોતાની ફેમિલી કે પોતાન પોતાની
ખાલી
પોતાની જે મિત્રો છે એમને ટાઈમ નથી આપતા પણ એ સિચ્યુએશનને આપણે અને ખૂબ જ કોઈ કોઈ લોકોએ ખૂબ જ મદદગાર થયું અને કોઈ કોઈ લોકોને એવું એટલું ખરાબ થઈ ગયું કે આપણે એ શબ્દોમાં બયા કરી શકતા નથી એની તો કોઈ કલ્પના જ નથી.
હા તે દરમિયાન આપણને ફેમિલીની ઇમ્પોર્ટન્સ પતા ચલી.
હમ હમ એકદમ સાચી વાત કેમ કે જે આપણને જે ફેમિલી છે જે આપણા કરીરબી ભાઈબંધો છે એમની આપણે ખૂબ જ એટલે મહત્વપૂર્ણ જાનકારી મય્ળી કે કોઈ આપણા નથી પન એના એ તમ તમને ખબર જ હશે કોરોના કાલમાં એક ઘણો મોટો વિવાદ આવી ગયો હતો ઓક્સિજન સિલિન્ડરનો ઓક્સિજન સિલિન્ડરની કમી એટલી બધી હોય વધી ગઈ હતી કે લોકોને એએ છોટી એટલે છોટા છોટા બાળકોને મૃત્યુ
એકદમ સાચી વાત એકદમ સાચી વાત. અને કોરોનાના મહામારી માનવજાત માટે એક મોટો પડકાર હતી. પરંતુ એકતા અને વૈજ્ઞાનિક પ્રગતિના કારણે તેને કાબુ લેવામાં સફળતા મળી હત તે
ખુબ જ સુંદર વાત કીધી તમે કેમ કે જે એ કોરોના કાલમાં જેટલું નુકસાન થયું હતું કેમ કે એની તો આપણને કંઈ એટલે હિસાબ નથી કોઈ કોઈ લોકોને એ ફ જીવનનું એટલું નુકસાન થઈ ગયું કે ખૂબ જ એટલે ઘરમાં મુશ્કેલી થઈ ગઈ હ ખુબ જ ઉલટું થઈ ગયું એમના સાથે ઉમ એ એ વાતની પશ્ચાત હું તમારી સાથે સાથે જ ઊભો છું.
ખાલી હ અ અ વૈજ્ઞાનિકો એ કોરોનાના સામે લડવા માટે અસારક રસી વિકસાવી હતી તે લોકો ખુબ અ આપને સુરક્ષિત આપવા માટે ખુબ પ્રયત્ન કર્યા
વૈજ્ઞાનિકો એ બી એટલી રિસર્ચ કરીને જે વેક્સિન ઉપર કામ કર્યા હતા એનો ભ ખુબ જ એટલે પ્રભાવ પડી ગયો હતો મીરભાઈ આ વિષ તમારે મને તમારી આ વિષ વાત કરતા ખૂબ જ આનંદ આવ્યો તમને કેટલે એટલે કર એમને કેવું લાગ્યો
મને પણ ખુબ જ આનંદ મળ્યો હતોરી સાથે
આપણને આપણે આગળ કઈ નવુક વિષય પર મળીશું ત્યાર સુધી આપણે તમને એક એવું કહેશું કે કોરોના ન ખુબ જ કહર મચી ગયો હતો પછી આપણે મળીશું એક નવા વિષય ઉપર ચાલો રજા લઈએ અને આભાર તમારો
કૃષ્ણ જય શ્રી કૃષ્ણ